હલો.
હા આવ્યો અવાજ?
હોય આવ, તને આવ્યો?
તમારો સ્લો આવેરો.
હા.
હા આવેર પણ થોડુંક સ્લો આવેરો હ.
એકનો તો મૂડ આવતો જ નહતો.
અચ્છા અચ્છા હા હા. હશે તો પછી ખબર નઈ વળી કઈક પ્રોબ્લેમ હશે તોય. હાા. કાલે પછી ફ્રી નથી. ઓલું કરવા ડજારુ ભાઈ જતા તા કીધું આજ સેટરડે હતોું ને. સેટરડેને જલ્દી જાય ને પછી મે રોકા જાય પછી કરું.
એઝામ છે.
એક્ઝામ એટલે ઓમ એક્ઝામ એની મંથલી વાડે ચાલુ હોય મહિનામાં હોય ને એઈ વડે ચાલુ હોય. હોમ તો વીસ તારીખ ના ચાલુ થાય ર છ માસિક. છ માસ એકવીસ તારીખ ના ચાલુ થશે હમણાંઓમાં એ. આ એઝા એટલે વરસાદ આવ્યો ને એટલે થોડું ઓલું થઈ ગયું નખા પૂરી થઈ ગયું. બે-ત્રણ દીવાલા થઈ ગયાને.
એમ ફરક પડી જ આપ.
હા એટલે પાછળ લ ગઈ થોડીક વીસ તારીખ ના હવે મે ના હવે વીસ તારીખ ના ચાલુ થશે. મોટા મોટા પેપર વાળી સોસો માર્ક્સ વાળી.
કાલે તો. મને એ થોડક મજા ઓછી હતી કે મમ્મી ની તબિયત નથી. કાગવડ એવલું થઈ ગયું તો લૂઝ મોડું થઈ ગું.
કેલગ.
ક હ. લુઝ મજ ના દાવાખાન તડી.
હા હા.
ઓકે ના ઓ. પછી એની ઘરે જ કોડીી હતી એ ખાતી
હા હા
સવાર ન જ અત્યારે જમ્યા નથી આમાં વળીપછાના ત્રણ વાગ છે તં કેહેશેું
હમ
અલી અલીંદ કે જ અ હતી હલો
અવાજ આવેલો મારો
હ જરા જરા આવે છે હલો થોડો થોડો આવેલો અવાજ તારો
થોડોક થોડોક આવે ને હા તમારો સ્લો જ આવે રહ કેને ખબર નહી
ખબર ને એકમ તારો સ્લો જ આવેલો એકદમ ફાસ્ટ નથીતો જેવો જોઈએ ને એવો નથીતો હા આવતો ફાસ્ટ
હા બરાબર
પછી કાલે હુંય થાકી ગ ત ખબર નઈ કેમ કરશે
ા માંદા ની સેવા કરી ને આપડે થાકી તો જઈ ને પછી ટાઈમ ત વરસીી રહેય એટલે પછી હમલા ને આપડે જોયું જોઈને એ વર્ચ રહી કે હવે
ઊભા જ નથી થતા આવડું કરતાં કરતા થોડાક ઊભા થાય ને તો એમ થાય કે ના
હા એ છે ન કંટાળો આવે ને પછી હા તો હવે થાય શર એમ તોર તો ખરે ખબર પડે એમને
જો અવાજ કંઈક તો એટલો મસ્ત બરાબર નીકળે બે વાતો કરતા હોય તં બરાબર પછી ઊભા થશે ખાવાનું કે શું કરશું તો તો જાણ માં હા જ નથી એવું થાય
અચ્છા.
જાણે એ હાજ નથી ને કે આમ માણસ આમ ઘણા બીમારીનું લાંબા તેમમની બીમારીનું અન બોલે એ હું બોલશ
કંદડા વ એનાગ્યો
વધ છંડાયું કરે
સુશીબેન ના સાસુકાને મનું તો એ થઈ ગયા વાત થઈ ગઈ
એના ભેગી વાત કરાવી તેની સાસુએ કાલ કીધો હતો એ કે ફરક પડે તો કે અગિયાર વાગ્યા સુધી મને કેહેજો ત્યાર કાલ મમ્મી વળી મને ફોન કરવાનું કીધું નહી. તું ફોન કર એમ
બરાબર.
કે ફરક પડે તો તીળી આવજે મારા તને
હા હા.
પણ નથી થતા શું
હોવને પછી એનઈ ચારમાળા ને પાછા
તોં એના ચાર માળ
ચડવાને વળી
ઓ કય નય આપ અહીંયા ઉતરવા ચડવા ને પાછું વળી કવ ઉુંમાં રોકાવું થોડી પાછું આવું ને વળી
અ તરત ચડવાનું ઉતરવા આપડે જ તો અડધો કલાક રહી કલાક બેસી પછ તો સમજ પડે ને
ત્યા જમું કરો પછા ના આવો તોય પાછું આવું તો ખરું ને જો પોતાથી હલાતું ના હોય તો પછી એ ચાર માળ ઉખાવે મ ચડવા
તમે શું કરે તો પછી કેટલી આપણે કઠણાઈએ ખબર ન
હા હા ઈ તો હે બાઈ જે હે આપડા
પણ થોડુંક હવે પોતે ઊભા થાય ને તો એમ થાય કે ઊભા થાય તો ભી ઠોંચ પડી.
ઉધરસ આવે રી
એ નથી લેતા. કાલ ત ભાઈ ને કેહેવા મ બે ટાઈમ પંપ લાવતી કાલ સાંજે નથી લેધું આજે નથી લેતું. તેહવારો.
દ હા દવા તો પોથની ટાઈમ પર કરવી પ.
હ હું મૂકી દીધું જાય હલે કરવો તો કરે ન કરવો તો કંઈ ન આપણે લઈને દેવાની
હા એ હે લાય દેવાની
આપડું કામ નઈ પછી આપડે થાકી રોજ આઠ વાગ્યા ને કેવ
હવે ખાઈ લો હવે દવા પી લો એની વાળી ગોડે હા ચ તે પછી નાઈ ધોઈ ને એ પોતે લે હતા.
એ દતુંમાં હવે આપને એમ થાય કે આચી વાત શુંરા બાપુજી વળી બાથરૂમમાં જાય પછી નાઇટી ઊંચી કરીને ઊભા હતા. કે રાત બંધ કર વળી બહાર નીકળે મને ખબર નહી શું હતું. જાણે કે તો કે ખાઈ શું
આપને કેતો આપડે કરાવી દઈએ એમ તો
હું કરવાનું કે
હરે તોના હોય એવા નાટક કરે.
હમ્મ હામ ખરે.
ગરમ પાણીનું બટન ચાલુ ના થાય એના પણ. એટલે એકદિવસ આવી ગયું ગીઝરનું બટન ચાલુ કરવું હોયને બટન ચાલુના થાય.
બાપુજી કર દે.
બાપુજી કરી દે.
હમ્મ હામ.
કઈ કર્યું તમને આશા શું હોય તો ઈ કરીશ.
એ જ કેસે મને સમજણ નથી પડતી શું થાય અત્રે જેશું હોય આપણા કે તો ઘડી વારે ઘડી ન શરૂમાં ન બોઈ ન
ના ના હોય તમને અહિયાં ઘરે બેઠે કોણ નજરો નાખવા આવનારી હોય. ના એમાંયે હવે એ જો છોરું નાનકડું કે હોય ને તો આપને એમ થાય થોડું ઘણું કરીએ આપડે એના પ્રમાણે હવે તમને આવડા મોટાને કોણ શું કરનારું હોય કઈ અહીંય બધું અમુક વસ્તુ હોય ને શંકા લેવાય જ નહી મનમાં લો તો પછી થાય બધું.
હવે એ ટેન્શન લઈને બેઠાને અ સાડી બીજા એ
હા.
તો એમાં ફરસાદી કોણ ચડાવશે મણીમાને.
અચ્છા તો છે આપડા ત્યાં બીજા.
જીરાણી હા.
તે જીરાની તો જશે ને કાકી કે જશે ને કે આપણે અહીયા આપણા હિસાબે જો ત્યાં છેટા ઓડા હે એ તો હઈ જ ને જે થાય યે આપણા હિસાબે એનો આપડા જે મનમાં આવે આપડે એના ટાઈમ પર કરી રહ્યા.
ને કરી રહ્યા જે જે તે આપડા
હા જઈ જઈ તે ચલાવી જ રાને તો પછી. હવે આપડા આપણા હિસાબે બધું આપણા હિસાબે કરી રહ્યા તો હવે એ હજરા મણિમાને ખબર એના છોરા ક્યાં બેઠા. ઈ મણીમાં દુખ નહી રાખે બાકી તમને જીવતા જીવ હોય એને દુઃખ સુખ હોય.
હા એ કે મારી મમ્મી કહેતા હતા કે કે એને સાથે કોણ ચડાવશે. તો થોડી કપુ જોએ કે કે મારે મારી આવ કે કેમ છે મો બી જાણકાર સે. તો એ તો બરોબર જ ને હવે આવી નવી નવી નકડી ઝીણી ઝીણી વાત
ના થઈ એના રું એ હવે હું ચડાવશે પરરસાદી તો એનું ફળ એને જડશે ને. જે કરે રહ્યું કોને કઈને કાર કરાવવું ને એ મતલબ નથી જે મન થી કરતું હોય જેને પોતના રીતતે એમ થાય કે આ મને કરવું હોય તો કરો બાકી હવે એમ ને ખબર મણિમાને કે આષાઢી બીજ ના હર અષાઢ બીજ ના મારા છોરા ની પો
નિજ પહોચે ને અને આપડે જઈ જઈ ત્યા કરી જ
તો આપડે એવી કરી જ નથી કમિટમેન્ટ કે આપડે આ ટાઈમે આવશું આવશું એટલે પેલા આવશું તો એવું હોય આપડે મન થી કદી નથી કીધું હા આવશું એટલે આવશું પણ એ પેલા જ આવશું કે પા પછી આવશું એવું નહી જેવો વેત હશે એવો આવશું અમે.
હા જેવું ટાઈમ
હેને કારણ કે હવે અમુક વસ્તુ આપડી જ બોલેલી પછી આપને નડેલી. એના કરતા બોલવી જ નહી હા. જઈ આવશું જેવું સગવડ હવે આજે આપણે બધું જોવું પડે. ટાઈમ ના વેતા તા તે એઈ જોવા પડે કઈ એમત તો થતું નથી. ને ઈ છે ને હર વખતે એવું ન હોય કે હર વખત ત્યાં આપડે ત્યાં પોચી જઈએ એમ હા પહોચીએ પણ એમ કે મોડાવેલા પૂછાય ને ત્યાં.
કઈ કેક દીમાં પાછું વળવું હોય તો જેવું ટાઈમ
કંઈક જો રાંધેલી પ્રસાદી ચડવાય કઈક એમાં જે દર્શન કરીવાય હવે હમણાં જ આ કં કલ્પેશભાઈ ને એ લોકો ગયા ત જરા કારુ ગયા ત તો એટલી વાર હવે ક્યાં કા રાંધવા બેહે ને ક્યાં ઓલું થાય. એમ જ દર્શન કરી અને એમજ સુૂકી પ્રસાદે ચડાય તો એ વુ હાલ લે એવું કઈ નથી કઈ. એને ખબર એને ભાવ થયો ને ગયા ને એને એમ થયું કે અહીંયા એ તો અમને જવું ખપે તો એ લોકો ગયા ત દર્શન કરવા તો એવું કઈ હરુંભરું નથી. જે જેવું ટાઈમ
જેવું જેવું ટાઈમે ભાવના ભૂખ્યા હે આ તમે અંદરથી યાદ કરશો તો માણસોને બારે બતાવીને કરવું એ જરૂરી નથીયા છે કે હારે
તથી તમે જેટલું યાદ કરશો ને કરશો હું એના મગજમાં વાતું હોય એ આપને નથી ખબર.
એટલે કે પછી વાતો કરે ને આમ ખુલ્લી થી તો ખબર પડે કે શું કા હે તો કહો તો એ પ્રમાણે કરી અમાં તમને કાંક લાગતું હોય કે આ બરાબર નથી આમ કરો તો એમ કરી બીજું શું થાય હવે મૂકી દો થોડાક ઘરે થોડાક નવાજુના થય આવે
ઓને કીધું તો ખરુ આજે રેખાબેનને ફોન કર્યો મને કે હજી મમ્મી ઊભા નથ થયા અમે દોસ ખાટલે ઊભા જ નથી થતો સેટી નથી ને સેટી નથી વે આવો અહીંયા ને તો હમણાં તો છે બોરાડીએ કે તો
બે દી તમે ઓલું કરો કે તો શું હે એનું થોડુંક આમ વાતાવરણ બદલી જાય ને જરાક.
માઇન્ડ જે ચેન્જ થઈ હું એ ભાઈ આપણાય નવરા ના હોય મને કે તમને પછી ફોન કરીશ.
અચ્છા એમ કીધું કે
પછી કંઈ કરે ને અઠવાડિયે ફોન આવે તો એમ આ જ આવે
હા હા હા તો કઈ નહી હવે જો એને એની માની નથી પડી તો હવે આપડે આપડી હાહું ની કદર
હા. એ મૂકી દો કે કંઈક હવે આજા માંદાય તો એકાધિક વાર આટો મારી જાય તોય હાલે પોતે ને કંઈક કેરી જતો હોય હાલલે ન
પોતે આવે આ તો આવું જ ન હો કઈ આવે તો આવેને તો ન આવે
હા ફઈ ને બે હું એકબીજા નો ગોટડો ભડેલો હોય તો એકબીજા વગર બે પગ નથ ભરી આપતા
ભરી ભરી નથી અતી
હમ ફઈ આવે તો ભલે ફઈ આવે તો વાંધો નહી ને આવે તોય તમારે તોમાં એ ને જઈએ
તો પૂછી લ્યે
બુવા નથી જતી.
અચ્છા હ હ
બતાઉ
હોય
હવે પછી તો હુંઘે ના આવે ને પછી આંગે દુખી આવે હુંઈ જોઈને એમ તો
આપે જોજ હાનજે વેહેલા હોય છે શું તો એ રાત આમ
હા હા દુઃખી જ આવે એરા ખબર પડી જાય બોડી પેન થઈ જાય. સાડી વાડી પેરેલા કે એમ નાઈટી માંજ
ન તે માજું
હા એ તો ભલા ઠીકે તો બી ઓછી વરસાદમાં કે રેડડી બેેડી થાાય રહ્યા નીચે તો ઉતરે ની હોયત પંદર દિવસ પંદર દસ
આવી દેશ પછી એક વર ઉતરે
ઈ તમે બાટલા ચડાવવા ગયા તા એના પછી પૂરું થયશે હ
પછી એ કર ત રહે પછી એ તો નથી
હા હા બસ આવું પડશે મા જને જોવા તે
આવજો
ત પ છો
અરે નથી થતામ નવરા એમ નવરા નથી થતા એ ટાઈપ ન હોય બી દી છે તોડી લાડ લાદી વાળા ની વાત જોઈ ર લાદી બધી ઊચી થઈ ગઈે ઘરે તે આવનાર હોય જરા હરખી કરવા
હા હા
પેલા કાલ નું કીધું હવે આજ ન કીધું હવે વડી કાલ નું કીધું હોય હવે આવે તો યાચો ઓછી થઇ ગઈ તો હવે લાગી જતી પ્લસ હવે